હા કેમ છો ભાભી? હાલો કેમ છો, સંભળાય છે?
હા.
હા.
મજામાં છીએ. બોલો કેમ છો? હું પણ મજામાં છું.
હા આજે મેં બહુ જ યાદ કર્યા. આજે અમે એક ગામડામાંથી પસાર થતા હતા ને ત્યાં નાનપણ અમે નાના હતા અને આપણે ગામડે રહેતા હતા એ બધું મને બહુ તાજું થયું. આપણે નદીએ નાહવા જતા હતા ઘરની પાછળ જ નાની એવી નદી હતી અને એમાં તમે કપડા ધોતા અને અમે લોકો નાતા. હું, દીઘું, મીઠું અમે બધા નાતા અને પછી હિંચકો હતો મોટો જબ્બર બાંધેલો. એમાં હિંચકા ખાતા મોટા મોટા તમે ખૂબ યાદ આવ્યા આજે મને.
એમ, સરસ સરસ ગામડું એટલે ગામડું શે શહેરની સરખામણીમાં ગામડું નો આવે ગામડામાં જે રેવાની મ એટલું સરસ ઘડતર થાય છે ગામડામાં. ચારે બાજુ નદી અને ચારે વચ્ચે
વચ્ચે ટેકરી અને એમાં રેવાનું અને ત્યાં
તરબૂચ વાવ્યા હોય સાકરટેટી વાવી હોય અને એ તોડી તોડીને ખાવાની અને. નદી માં ધુબાકા મારવાના, નાહવાનું અને પછી એમને ભીના કપડે પાછા ઘરે જવાનું ને કપડા બદલાવાના અને પછી ખુબ ભૂખ લાગી ગયો એટલે ખુબ બધો નાસ્તો કરવાનો એટલે આ બધું બહવ યાદ આવે છે અને પેલો વડલો હતો ને વઢલા ઉપર દોર એકબીજાને ધક્કો દઈ દઈ અને દોડા ઉપર ટીંગાવાનું એ બધું મને પણ યાદ આવે છે બહુ જ.
હા, અને આપણે ખબર ફળિયામાં તમે ચૂલો બનાવ્યો હતો. અને ચૂલામાં પેલા રીંગણા શેકવાના અને, પછી અમે બધા લાક કકડા, વિણીને લાવતા. અને પછી, તમે એની ઉપર રોટલા કરતા અને સૌથી છેલ્લે ખીચડી ધીમા. તાપે મૂકી દેતા એ જે ભૂખ લાગતી અને એ જે ખાવાની મજા આવતી ને ઓળો, રોટલો, અથાણું, ખીચડી એવો સ્વાદ તો હોટલના એકય ભાણામાં નથી.
હા બરોબર છે અને એ પણ સેકેલા રીંગણા તો ખરાજ તે પણ એ પાછુ, બાળકો બધા ભેગા કરે લાકડા ભેગા, કરે બાળકો બધા અને એ નાના નાના કરગઠિયા ભેગા
કરી અને વચ્ચે રીંગણા મૂકે તેલ લગાડીને અને પછી પોતે બધા બાળકોને મોટા એને સલાહ આપે એ પ્રમાણે બધા શેકે અને ઈ જે સ્વાદ આવે રીંગણાનો એનો પછી, ઓળો બનાવે એ ગેસ ઉપર કરેલા રીંગણા શેકેલા હોય એનો સ્વાદ તો આખો જુદો જ હોય આ સ્વાદ તો આખો અલગ એટલા મીઠા લાગે અને ઈ ઓળો ને રોટલા ખાવાની ખૂબ મજા આપડે એનીયારે લસણ ની ચટણી હોય થોડીક છાાસ હોય. અને એ જે ખાવાની મજા પાડે ઈ સ્વાત તો જિંદગી પર યાદ રહી જાય એ. હા અને ઘરની બાજુમાં શીંગનું અને તલનું ખેતર હતું અને ખાસ માળી આપણને બોલાવતા કે શીંગો કાચી કાચી સરસ મજાની ખાવા આવો લીલુડી શીંગો અને એ મૂળિયામાંથી ખેંચી ધોઈ અને એના કૂણે કૂણા છાલ સહિત આપણે ખાઈ જતા કેટલી મીઠી લાગતી એ શીંગો આપણા આ બાળકોને ત્યારે શીંગો નું કહીએ તો એ લોકોને નવાય લાગે કે ફોતરા સહિત શીંગો ચાવી જતા પણ ખેતરની તાજી શીંગો તો એટલી મીઠી લાગતી.
હા બરોબર છે એ છે ને ઈ સિંગ ખાવાની તો ખૂબ મજા પડતી ખેતરમાં જાતે જવાનું અને શહેરમાં તો કોઈ જોયું પણ ના હોય કે સિંગ નું ખેતર કેવું હોય ને સિંગ ક્યાં ઉગે છે ત્યારે બારકો
આપણા બાળકો તો પોતે જાતે ખેતરમાં જાય છોડો ખેંચે નીચે થી સિંગ નીકળે કેટલી બધી સિંગ તોડે પછી પાછી એ ધોઈને ખાય અને પાછી એ સિંગ ને પણ પેલા રેતી માં નાખે પછી પેલા ચૂલા ઉપર મૂકે અને પછી શેકે અને ઈ શેકેલી સિંગ પણ ખાય એટલે કાચલી સિંગ પણ ખાય શેકેલી સિંગ પણ ખાય અને વડીલોને બધાને ખવરાાવે અને ખૂબ જલસાથી મોડે સુધી
કરવાની અંતાક્ષરી રમવાની બાર ખાટલા નાખીને લાઈન બંધ બાર ફળિયા માં ખાટલા નાખી દેવાના અને એના ઉપર ચાંદો જોતા જોતા સુઈ જવાનું અને મીઠી મીઠી બધી વાતો કરવાની નાની નાની બાળ વાર્તાઓ કરવાની. જે મજા છે ગામડાની એ તો ક્યાંય ના મળે. હા સાચી વાત છે. અમારે ગામડે રાત્રે સાત વાગે ને એટલે લાઈટ વહી જાય એટલે સાત વાગ્યા પેલા જમી લેવાનું વાસણ કરી નાખવાના અને ખાટલા પથરાઈ જાય બધા એટલે ખાટલામાં આડા પડી જવાનું સાત વાગે એટલે લાઈટ વહી જાય અને ફાનસ થાય અને ફાનસના દીવે તમે કહો છો ને એમ અંતાક્ષરી રમતા પછી દાદા જૂની વાર્તાઓ કહેતા. મહાભારતની એવી વાતો એમણે કરીને કે જે મહાભારતની કથામાં આપણે ન સાંભળીએ અથવા તો એની સિરિયલમાં નથી જોયું પણ એમણે એવા પ્રસંગો કીધા જેમ કે પાંડવના નખ દુખ ન પ્રસંગ તો એવી બધી વાર્તાઓ દાદા કેહેતા ને તો રાત ક્યારે પડે અને ખાટલા ક્યારે ઢાળીએ એની જમે તો રાહ જોતા.
બરોબર છે અમે તે ઘરમાં તો શું ગમે જ નહી અને એ વખતે તો છે ને ગામડામાં પંખા પણ નોતા પ્રેશર કુકર પણ નહોતું ઉપરા ઉપરી દાળ ભાત ચડાવી દેવાના અને સગડી હોય.
એ સગડી ઉપર કરવાનું બાકી ચૂલે રોટલા કરવાના રોટલી કરવાની અને પંખા હોય ને એટલે ઘરમાં તો ગરમી થાય એટલે બહાર જ સૂવાનું ઉનાળામાં અને એટલી ગરમીમાં પણ આપડણે રહી શકતા અત્યારે તો પંખા વગર આપણે રહી શકતા
પણ એ વખતે
એ વખતે અને પગમાં પ પહેરવાના સ્લીપર હોય ને તો પગમાં પહેરવાના સ્લીપર એ ઘણી વખત તૂટી જાય તો પટ્ટી લઈને બીજી બીજી નાખવાની સ્લીપર માં બીજા સ્લીપર લેવાના પૈસા પણ ન હોય. અને જો સ્લીપર તૂટી ગયા તો ઘાસ હોય ને ઘાસ ઉપર ચાલીએ અમે બાળકો ઘાસ ઉપર ચાલે કારણ કે તડકો લાગે એટલે અત્યારે ચાર ચાર પાંચ પાંચ જોડ ચપ્પલ હોય એવું તો કોઈ. જોયું જ નું ચપ્પલ તૂટી જાય એટલે પછી ચલાવી લેવાનું અને ઘાસ ઉપર ચાલવાનું એટલે આપણને તાક ન લાગે દોડીને છાયામાં વ્યાયા જવાનું દોડીને છાયામાં વ્યા જવાનું એમ રસ્તો પસાર કરતા અમે અને બાળકો અમારી સાથે એમ જ કરતા ઓહ હો હો ઓહ એ વાત તો સાચી છે. આપણી પાસે એટલા ચપ ચ્પલ નહીં એટલા કપડાં નહીં આટલી બધી નવીનતા નહીં છતાંય આપણે આનંદ કેટલો હતો એ વખતમાં એ બાળપણને યાદ કરીએ ને તો એમ થાય કે. ફરી જો એ યુગ આવે ને તો એમાં ફરી જીવી લઈએ આવું ઝીણું ઝીણું વાતો કેટલી અને માણસો એકબીજાની નજીક કેટલા હતા સાંજ પડે પાડોશના બધા આવે અને કો કોઈક રૂની વાટ કરતું હોય કોઈક ચોખા વીણતું હોય અને કોઈક લસણ ફોલે કોઈક શાક સમારે બધાએ પોતાનું હાથમાં લીધેલું કામ લઈ અને આવે કોક વળી સાડીમાં ભરત કરતું હોય પણ બધા એક શેરીમાં ભેગા થાય બધા બૈરા અને વાતો કરે અને પોતાના ઘરનું કામ કરતા જાય કેટલું સરસ
હા એ બરોબર છે. બધા એક મહિલાઓ બધી છે ને એક જગ્યાએ ભેગી થાય બધી બાળકો બધા છે એ પોતાની રાતની રમત રમે કોઈ ખારો પાટ રમે કોઈ રમે કોઈ થપ્પો રમે, એટલે અલગ અલગ રમતો બધી બાળકોની હોયટ બાળકો તો રજા લઈ લઈ મમ્મી પપ્પા અને નજીક માં જ તે ત્યાં રમતા હોય અને આ બાજુ મહિલા મંડળ બેઠું હોય, આ બાજુ પુરુષો ન જમા પુરુષોની જમાવટ હોય અને
અને સૌ પો પોતાની વાતોમાં મશ્કુર હોય એકબીજા એક બીજાને પોતે શું બનાવ્યું તું ને કઈ રીતે બનાવવાનું ને આજ કઈ વાનગી બનાવી તીને આ શું રસોઈ કરી હતી ને અને કોઈકની પંચાયત પણ કરે એવું કઈ નહી
કરવાની
કરવાની કોઈક નહી પણ વાતો કરવાની મજા કરવાની એ વાતોમાં જે મજા પડે અને એમાંથી જાણવા પણ ઘણું મળતું જૂના જે પેલાના ગઢાઓ હતા ઉંમર લાયક સ્ત્રીઓ હતી એની પાસે જ્ઞાન ડોસી વય દુ ખૂબ એ લોકો પાસે નવા નવા નુસ્ખા બતાવે આવડત ખૂબ હતી નવું નવું આપણને બધી રેસીપી નવું નવું જમવાનું કેવી રીતે બનાવવું નવું નવું કેવી રીતે શીખવું એ બધું પણ આપણને શીખવાડે
બાજુ વાળા પાડોશી જરૂર હોય ને તો એમ કે ચાલ ને જરાક મારે પતરી પાડવી છે તો મને મદદ કર ને તો આપડે જઈએ દોડી ને ચાલ ને જરાક મારા ઘરે મહેમાન આવ્યા છે મને મદદ કરને તો એના ઘરે મહેમાન આવ્યા તો ક્યાં મદદ કરવા જઈએ એમ એકબીજા કુટુંબ ભાવના થી રેહતા હતા એક બીજા કોઈને એવું નહતું લાગતું અત્યારે તો આપણે બાજુ વાળા ને ઓળખતા પણ નથી હોતા આપણી પાડોશમાં કોણ રહ છે એ પણ આપણને શહેર માં ખબર નથી હોતી ત્યારે ગામડામાં તો કોઈ પણ ઘરે પ્રસંગ હોય સારો પ્રસંગ હોય કે કોઈકનું મૃત્યુ થયું હોય
થયું હોય
સારા માઠા દરેક પ્રસંગે આખું ગામ હાજર થઈ જાય અને ઊભા પગેરે એ એની ખૂબી ગામડાની
એ વાત તો સાચી છે એ તો મેં અનુભવ્યું છે કે દરેક વખતે લોકો કાંઈ પણ સારો નરસો પ્રસંગ હોય તો માણસો ભેગા જ થઈ જાય અને એકબીજાને રોટલી પોહોંચાડે રસોઈ પહોંચાડે ચા પાણી પોહોંચાડે કોઈને ત્યાં મરણ થઈ ગયું હોય અને દુઃખ આવી પડ્યું હોય તો એટલી બધી હૂફ મળે ને
બરોબર છે હા અને પોતા પણું લાગે બરોબર છે.
હા ભાભી હવે ભાભી મારે બહાર જવાનું છે તો અત્યારે હું કોલ મૂકું છું. બહુ મજા આવી તમારી સાથે તે જૂનુ યાદો. તાઝજી. કરીને ચાલો ફરી પાછા આપે મળશું બરબર એહા આવજો.